હા. બોલો બોલો કેમ છો હલો.
હા.
બસ મજામાં. હા હા આવે છે.
હ હ. કેવી છે તબિયત પાણી?
બસ મજામાં તમારે કેમ છે?
તો બરાબર છે.
બોલો બોલો કેમ યાદ કર્યા?
તો હમણા વિચારતી હતી કે લોકોને પોતાના પૈસાનું કેટલું અભિમાન હોય છે પરંતુ શું પૈસાથી ખુશી ખરીદી શકાય છે?
હા એ તો તમે ઘણી સાચી વાત કરી. આ સવાલ તો આમ ઘણા લોકોના મનમાં પેદા થતો હોય તે પણ ખોટી વસ્તુ છે કે આપણે પૈસાથી ખુશી ના કરીશ ખરીદી શકીએ પણ આપણે જો ખુશ હોઈએ. તો એનાથી પૈસા ખરીદી શકીએ મારું માનવું તો એવું છે.
હા એ તો તમે સાચી વાત કરી કે પૈસા એ આપણા જીવનને મહત્વની જરૂરિયાત તો છે. તેના દ્વારા આપણે ભોજન, કપડાં, ઘર, શિક્ષણ આરોગ્ય જેવી જરૂરિયાતો પૂરી કરી શકે છે પરંતુ અ પ્રશ્ન તો એ છે કે શું પૈસાથી સાચું સુખ ખરીદી શકાય છે તો ના પૈસાથી આપણે સાચું સુખ નથી ખરીદી શકતા. પૈસા એ જીવન જીવવા માટે જરૂરી છે પરંતુ જીવનનો સાચો આનંદ તો માત્ર પૈસાથી નથી મળતો અને જો આપણી પાસે ઘણા બધા પૈસા પણ હશે પણ આપણી પાસે કોઈ એક એવો વ્યક્તિ કે કોઈ એવા પ્રિયોજનો ન હોય કે જેને આપણે દિવસના અંતે આપણા દિવસની દિનચર્યા ની વાત કરી શકીએ કે કોઈ આપણે તકલીફ હોય કોઈ વાતનું આપણને દુઃખ થતું હોય તો એના વિશે આપણે વાત કરી શકીએ. તો મારા ખ્યાલથી તો એ કોઈ સાચી સફળતા નથી અને તમારી પાસે કેટલા પણ પૈસા હોય. તમે ખુશી અને શાંતિ સુખ અને ખરું. મ જે જીવનનો આનંદ છે એ કદી નથી માણી શકતા
હા એ તો સાચી વાત છે અને હું માનું છું પણ ખરું કે પૈસા નું મહત્વ છે કે સૌ પ્રથમ આપડે આમ સ્વીકારારવું જોઈએ કે પૈસા જીવન માટે જરૂરી છે પૈસાથી આપણે ભોજન મેળવી શકીએ છીએ ઘર બનાવી શકીએ છીએ શી શિક્ષણ મેળવી શકીએ છીએ આપણી સારવાર છે એ કરાવી શકીએ છીએ. પ્રવાસ કરી શકીએ છીએ આરામદાયક જીવન જી જીવી શકીએ છી તેથી આપણેે પૈસાને નકારવા તો યોગ્ય નથી. પણ અ પૈસા આપણને સુખ આપી શકે એવું પ્રશ્ન ન છે તો કે હા અમુક હદ સુધી આપણને સુખ આપી શકે. પૈસાથી આપડી ગરીબી દૂર થત તી હોય છે આપણી મૂળભૂત જરિતયાતો છે એ પૂરી થતી હોય છે આર્થિક સુરક્ષા મળતી હોય છે આપણને જીવનમાં કેટલીક ચિંતાઓ આપડી ઓછી થતી હોય છે જયારે વ્યક્તિની મૂળ ભૂત જરૂરિયાતો પૂરી થાય છે ત્યારે તે બધુ આમ શાંતિ થી જીવી શકે છે.
હા એ તો તમે સાચું કીધું.
હ હા.
હા.
પૈસાનું મહત્વ તો પૈસા નુ મહત્વ તો છે. આપણી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરે છે આપણને સુરક્ષા આપે છે. સપનાઓ પૂરા કરવા ઊંઘવા મળે.
હા એ તો તમે સાચી વાત કીધી. પૈસાથી આપણે ખરીદી શકતા પૈસા ખરીદી શકતા નથી આપણેે અમુક વસ્તુઓ છે. જે પૈસા ના ખરીદી શકે એક સાચો પ્રેમ છે સાચી મિત્રતા છે વિશ્વાસ છે. માન સમ્માન છે. આપણા સ્વાસ્થ્યની સંપૂર્ણ ખાતરી છે અને આપણા મનની શાંતિ સાથે સાથે જે ખુશ પરિવાર છે એ પણ નહી કરી શકે અ ખરીદી શકતા પણ દરેક વ્યક્તિ માટે આમ સુખ નો પણ અર્થ અલગ હોઈ શકે છે કોઈના માટે પરિવાર સાથે સુ સમય સારું સ્વાસ્થ્ય મિત્રો સફળતા સેવા આત્મસંતોષ આ બધું આમ સાચું સુખ હોય શકે.
હા એ તો તમે ખૂબ જ સાચી વાત કહી કે પૈસાથી આપણે પ્રેમ સંબંધો અને માનસિક શાંતિ તો નથી ખરીદી શકતા સ્વાસ્થ્ય આપણને પૈસા એ સારું સ્વાસ્થ્ય આપી શકે છે પરંતુ સારું સ્વાસ્થ્ય પણ ત્યાં સુધી જળવાયેલું રહે છે જ્યાં સુધી આપણે સાચી રીતે મનથી ખુશ હોઈએ અને આપણા મનમાં શાંતિ હોય. જો આપણી પાસે ઘણા બધા પૈસા હશે પરંતુ આપણું સ્વાસ્થ્ય પણ જો સારું ન રહેતું હોય તો એ પૈસા થી પણ આપણું સ્વાસ્થ્ય આપડે સારું નથી કરી શકતા ગમે તેટલી આપડે ટ્રીટમેન્ટ્સ કરાવીએ પણ જો જ્યાં સુધી આપણે આપણા મનથી ખુશ ના હોઈએ. ત્યાં સુધી કોઈ પણ દવાખાનું કે કોઈ પણ સારવાર આપણને પૂરેપૂરી રીતે ઠીક નથી કરી શકતું અને જો સંતોષ ન હોય તો કરોડો રૂપિયા હોવા છતાં પણ વ્યક્તિ ખુશ નથી જ રહી શકતુ
હા એ તો સાચી વાત છે.
ને પૈસા સુખમાં મદદ કરી શકે છે તો લોકોને એવું થતું હોય છે કે શું પૈસા સુખમાં મદદ કરી શકે છે તો એક હદ સુધી કરી શકે છે પૈસા એ સુખમાં મદદ પરંતુ પૈસાથી આરામદાયક જીવન જીવી શકાય છે પરંતુ સાચો સુખ તો તમે કીધું એમ સંબંધો સારા સ્વાસ્થ્ય આત્મસંતોષ અને માનસિક શાંતિથી જ મળે છે.
હા એ તો ઘણી સાચી વાત છે અને અમુક સંબંધો એવા પણ હોય છે જે માત્ર પૈસા પર ટકેલા હોય છે. તો કહુ તો એ એ સંબંધો આમ લાંબા સમય સુધી ટકી શકતા નથી. સાચા સંબંધો માટે તો આપણે પ્રેમ વિશ્વાસ સમય અને સમજણ. આ ચાર વસ્તુઓ તો આપણા માટે જરૂરી જ છે.
હા, એ તો તમે ખુબ જ સાચી વાત કીધી ને આજના સમયમાં બંનેનું સંંત સંતુલન રાખવું ખૂબ જ મહત્ત્વ છે આવું પણ નથી કે પૈસા કમાવવા જરૂરી નથી. પૈસા કમાવવા પણ જરૂરી છે પરંતુ સંબંધો અને સ્વાસ્થ્યની અવગણના પણ ન કરવી જોઈએ. કામ અને પરિવાર વચ્ચે પણ સંતુલન રાખવું જોઈએ કારણ કે આપણે જોઈએ છીએ ઘણીવાર અમુક લોકો પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ જતા હોય છે કે પોતાના પરિવારને પણ સમય નથી આપી શક તા એમ તો કો આપણે કોઈક પણ કામ કરતા હોય પરંતુ દિવસમાં એક સમય તો એવો કાઢવો જોઈએ કે જેમાંથી આપણે આપણા પરિવાર સાથે બેસી શકીએ. એમની સાથે આપણા દિવસના અંતે દિવસની ચર્ચા કરી શકે કે આપણો દિવસ કયો કેવો રહ્યો. અને એકબીજા સાથે હસીને વાત કરી શકીએ. અને પોતાનો એનાથી આપણો તણાવ પણ ઘટતો હોય છે. અને આપણા મનને શાંતિ પણ મળતી હોય છે તો ગમે તેટલા પૈસા હોય પણ આ એક સુક છે એ આપણે નથી ખરીદી શકતા.
હા, એ તો સાચી વાત છે. અને પૈસા થી આપડણે સારી સારી સારવાર મળી શકે છે. સારી હોસ્પિટલમાં હોસ્પિટલ મળી શકે છે. પરંતુ સ્વસ્થ જીવનશૈલી છે એ આપણે ખરીદી શકતા નથી. આપણા જે મનની શાંતિ છે એને પણ આપણે ખરીદી શકતા નથી.
હા, એ તો સાચી વાત છે હવે મારા મતે તો પૈસા જીવન માટે ખૂબ જરૂરી છે પરંતુ તે સુખનો એક માત્ર આધર નથી સાચું શુખ, પ્રેમાળ, પરિવાર સારા મિત્ર સારું સ્વાસ્થ્ય સંતોષ અને માનસિક શાંતિમાં રહેલું છે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને પૈસા થી આપણે સારી શાળા માં ભણી શકીએ છીએ પ પરંતુ જે જ્ઞાન છે એ આપણે ખરીદી શકતા નથી. અને મહેનત નું આપણી પાસે કોઈ વિકલ્પ પણ નથી તો આપ આપણે મહેનત કરવી જોઈએ પૈસાથી બધું ખરીદી શકીએ એવું જ ના માનવું જોઈએ.
હા, એ તો તમે ખૂબ જ સાચી વાત કીધી કે વૈસાાય જીવનને સરળ ને આરામદાયક બનાવે છે પરંતુ સાચું સુખ તો પૈસાથી માત્ર થી મળતું નથી પરંતુ તેનાથી પણ વધારે સુખ આપણને આપણા પરિવાર સાથે પોતાના મિત્ર સાથે અને એક સ્વસ્થ જીવનશૈલીથી મળતું હોય છે.
હા, એ તો સાચી વાત છે અને સંતોષ વગર તો આપડે એક કરોડો રૂપિયા પણ ઓછા લાગતા હોય છે પણ જો આપણી પાસે સંતોષ હોય તો એની સાથે આપણને ઓછી સંપત્તિમાં પણ આપડે ખુશી મળી શકે છે.
હા, એ તો સાચી વાત છે આમ કહેવાય છે ને કે તમે. પૈસાથી સારું એક તો ઘર બનાવી શકો છો પરંતુ ઘર કોઈ ઘર એ આપણા લોકોથી બનતું હોય એટલે કે આપણો પરિવારજનો તારા હશે આપણને એમને અ આપડે એમના જોડે વાત કરી શકતા હોય તો આપણને અ આટલા પૈસા કમાયને પણ સારું લાગશે આપડે પૈસાથી એક બેડ ખરીદી શકીએ છે સુવા માટે પરંતુ ઊંઘ નથી ખરીદી શકતા તો એવું ઘણી બધી એવી વસ્તુ છે કે જે જેનાથી આપડે જે આપડે મટરિયલિસ્ટિક વસ્તુઓ કહીએ છીએ આપડે ખરીદી શકીએ છીએ પૈસાથી પરંતુ જે સાચું શૂખ છે એ આપડે નથી ખરીદી શકતા પૈસાથી
હા એ તો સાચી વાત છે. અને જીવનમાં સંતુલન પણ આમ જરૂરી છે પૈસા પરિવાર સ્વાસ્થ્ય સંબંધો ઈમાનદારી માનસિક શાંતિ આ બધાનું સંતુલન જ આપણને આમ સાચું સુખ આપતું હોય છે. અને કહીએ તો પૈસા જીવન મા ટે જરૂરી છે પરંતુ જીવનને એક માત્ર લક્ષ્ય નથી પૈસાથી સુવિધા ખરીદી શકાય છે પરંતુ સુખ પ્રેમ વિશ્વાસ અને મનની શાંતિ આ જેવી ભાવનાત્મક ફિલિંગ્સ છે એ બધી આપડે ખરીદી શકતા નથી. તેથી જીવનમાં પૈસા કમાવો પરંતુ જે સંબંધો સ્વાસ્થ્ય અને મૂલ્યોને ક્યારેય આપડે ગુમાવા ના જોઈએ. અને સુખી જીવન માટે તો પૈસા જરૂરી છે પરંતુ પૂરતા નથી.
એ તો સાચી વાત છે એમ એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર ઓછા પૈસામાં પણ પ્રેમ એકતા અને સંતોષથી ખુશ રહી શકે છે. અને કોઈ એક કરોડપતિ પાસે બધું જ છે પરંતુ પરિવાર માટે સમય નથી. અને તે એકલતા અનુભવે છે તો આ આપણને ઉદાહરણ બતાવે છે કે સુખનો આધાર માત્ર પૈસા નથી.
હા એ તો તમે સાચી વાત કીધી અને સુખી જી પૈસા આમ ખિસ્સા ભરી શકે છે પરંતુ આપડુ જે હૃદય છે એ નથી ભરી શક તા જે વ્યક્તિ એમ પૈસાની સાથે સંબંધો સ્વાસ્થ્ય અને સંતોષ પણ કમાય છે તે જ સાચા અર્થમાં સૌથી ધનિક માનવામાં આવતો હોય છે.
હા એ તો તમેં સાચું કીધું મારા મતે પૈસા ખૂબ જરૂરી છે કારણ કે તે જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરતું હોય છે પરંતુ સાચું સુખ માત્ર પૈસાથી મળતું નથી. પ્રેમાળ પરિવાર સારા મિત્રો સારું સ્વાસ્થ્ય સંતોષ અને મનની શાંતિ વગર જીવન અધૂરું છે તેથી પૈસા કમાવા જોઈએ પરંતુ પૈસા માટે જીવનના મૂલ્યો સંબંધોનું બલિદાન ન આપવું જોઈએ.
હા એ તો વાત તમે સાચી કીધી. વાંધો નઈ સારું સારું ચલો પછી વાત કરીશું આપડે
હા વાંધો ની
હા